બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં. શું ચાલે છે હમણાં તો છોકરાઓને વેકેશન છે ને?
હ હમણાં વેકેશન ચાલે બસ હવે સ્કૂલ ખુલવાની તૈયારી જ છે, બે ચાર દિવસમાં શરૂઆત થઈ છે, બધાની અલગ અલગ સ્કૂલનો ટાઈમ છે.
એ તો છે જ. છોકરાઓને સ્કૂલે મોકલવા તો ખૂબ જ મહત્ત્વની વાત છે, કારણ કે ત્યાં જાય તો એ લોકો ઘણું બધું નવી વસ્તુઓ શીખી શકે છે અને ઘરે બેસીને હવે તો કેવું છે કે આ મોબાઈલના જમાનામાં અ દરેક જણ પાસે મોબાઈલ આવી ગયો એટલે વ્યક્તિઓનો આખો સમય ક્યાં એમાં નીકળી જાય એ લોકોને જ ખબર નથી પડતી, એટલે ખાસ નાના છોકરાઓ કે એને તો એટલો બધો મોબાઈલની ટેવ પડી ગઈ છે ને કે એમાંથી એમ ણે બાર કાઢવા બહુ જરૂરી છે અને બાર કાઢવા માટે જો એ લોકો સ્કૂલે કે એમ જાય તો કેવું થાય કે એ લોકોનું માઈન્ડ થોડુંક ડાયવર્ટ થાય એકમાંથી અને ત્યાં છો બીજા છોકરાઓને જોઈ તો ત્યાં એ લોકોની સાથે રમે, નવું શીખે તો એમાં એ લોકોનો માનસિક વિકાસ, શારીરિક વિકાસ બધો જ વિકાસ આપણને થતો જોવા મળે છે, શું કહેવું છે તમારું એના પર?
હા એ તો છે જ તમારી વાત સાચી છે છોકરાઓ ઘરે રે એટલે મોબાઈલ જોયા કરે, કાં તો ટીવી જોઈ, કાં તો પછી થોડાક ચીડયા થઈ જાય કેમ કે એ લોકોને બીજી કોઈ એક્ટિવિટી નહીં હોય પણ બહાર જાય સ્કૂલમાં તો બીજા છોક છોકરાઓ સાથે વાત કરે, રમે એ લોકોને નવું શીખવા મળે તો એ લોકોને પણ મજા આવે અને એ લોકોનું માઇન્ડ પણ એ રીતેનું ટેવાઈ કે ના ભાઈ મારી આ મારે આ વસ્તુ કરવું જોઈએ. મોબાઈલને બધું યુઝ નહીં કરવું જોઈએ. એટલે એના માટે લોક કોઈ સ્કૂલે જવું તો ખૂબ જ જરૂરી છે અને આજકાલ તો ઘણી બધી નવી એવી પ્લે ગ્રુપને એવી સ્કૂલો પણ આવી ગઈ છે નાના છોકરાઓ માટે કે નાના છોકરાઓને કેવી રીતે સ્કૂલમાં જવું, ત્યાં કેવી રીતે રહેવું, ભણવું એવું બધું ખાલી શીખવે છે લોકો. જસ્ટ રમાડતાં રમાડતાં કે ભાઈ એને રમાયડું અને રમાડતાં રમાડતાં એને એબીસીડી આખી શીખવી લીધી. રમાડતાં રમાડતાં એને વન ટુ ટેન શીખવી દીધા. એવી રીતે ઘણા બધી એવી નાની નાની પ્લેસ ગ્રૂપ પ્લે ગ્રુપ જેવી સ્કૂલો આવી ગઈ છે. જેથી છોકરાઓને સારી રીતે ભણવામાં મદદ થઈ રહી.
હા એ તો છે જ પણ સ્કૂલની સાથે સાથે અ માં બાપનો પણ એટલી જ જવાબદારી વધી ગઈ છે. કારણ કે હવે અ કેવું છે કે સ્કૂલવાળા એવું પણ રાખે છે કે ભાઈ એટલું હોમવર્ક આપે ઘરે કે માં બાપે પણ ધ્યાન રાખવું પડે કે એ લોકો બરાબર ભણે છે કે નથી ભણતા પણ હા હવેની સ્કૂલમાં એ પણ છે કે એ લોકોને ત્યાંથી અ નાસ્તોને બધું આપવામાં આવે છે. તો કેવું ઘણી વાર છોકરું છે ને ઘરે નહીં ખાતું હોય પણ એના મિત્રો સાથે બેસીને ઘણી વસ્તુ નહીં ખાતી હોય ખાતા હોય તે પણ ત્યાં ખાતા થઈ જાય એવું બને તો એ એક બહુ સારી વસ્તુ છે અને અ સાથે હવે ખાલી એ લોકોને પુસ્તકયુ જ્ઞાન એવું નહીં કે ભાઈ અ પુસ્તકમાં જોઉં અને શીખવાડો એવું ખાલી કરવામાં નથી આવતું. પણ અ ઘણી બધી બીજી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. કે જેનાથી એ લોકો નવું નવું શીખી શકે. જેવી રીતે અમુક ક ટાઈપની ગેમ્ઝ આવે જે ગેમ્ઝ રમવાથી પણ બાળકનો વિકાસ થઈ શકે છે. તો હવે બધા એ નવે નવી આઈડિયાઓ સાથે બાળકોને ભણાવવામાં આવે છે. જે એ લોકોના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું છે. અ આપણે જોઈએ જ છે કે હમણાં જમાનો ક્યાં જઈ રહ્યો છે બરાબર છે ને? તો આપણે જમાના સાથે ચાલવું પડે ને?
હા એ તો છે જ તમારી વાત સાચી છે. ઘણી વખત એવું બધું ગણું બનતું હોય છે જેનાથી આપણા બાળકોને ખરાબ અસર પણ પડે છે. પણ ઘણી વખત ઘણા છોકરાઓ એવા સારા હોય કે એની સાથે રમતાં રમતાં બીજા બાળક પણ એવું સારી વસ્તુ તો શીખી જાય કે ચાલ ભાઈ આ ખાય છે તો હું પણ એની સાથે આ ખાઉં એમ એટલે ઘરે છોકરું નહીં ખાતું હોય તો એ સ્કૂલમાં બીજા છોકરાઓને જોઈને ખાતું થઈ જાય. બીજું કે ઘણા છોકરાઓને શાકભાજી નથી ભાવતા કે ના ભાઈ મારે રોટલી શાક નથી નથી ખાવા પણ સ્કૂલમાં એક છોકરો રોટલી શાક ખાતો હોયને એ લાવે એટલે એને જોઈને બીજા બે પણ લાવે કે ના ભાઈ આ ખાય છે તો મારે પણ ખાવું પડશે નહીં તો ટીચર મને ખીજવાશે, મને મારશે થોડીક એને એવી બીક રે જેથી એ પણ બીજાનું જોઈને પોતાના સારા પોતાનામાં સારું એવું ચેન્જીસ કરી શકે.
હા એ તો સાચી જ વાત છે અ એટલે તો એમ કેવાય કે ભાઈ અ તમે કઈ સ્કૂલમાં અ છોકરાઓને ભણવા મૂકો ને એ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે જે શાળા હોય ને એ શાળાનું વાતાવરણ પણ નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓને બધાઓને ખૂબ જ ઇફેક્ટ કરે છે. તો એ ખૂબ જ મહત્ત્વનું છે કે કઈ સ્કૂલમાં તમે મૂકી રહ્યા છો અને સાથે સાથે અ કેવું છે કે છોકરાઓ નાનપણથી જે ટેવાયેલા હોય ને એ ટેવ એમની મોટા થાય ત્યાં સુધી રે એટલે કેવું કે નાની નાની વસ્તુઓની ખાસ કાળજી અ નાનપણમાં જો રાખેલી હોય તો પછી એ લોકો જ્યારે મોટા થાય ને તો એ લોકોને એટલી બધી તકલીફ નહીં રે. કારણ કે એ લોકો ટેવાયેલા જ સારી રીતે હોય. અ જેવી રીતે કહેવાય ને કે અ સ્કૂલે જ્યારે એ લોકો જાય છે ત્યારે વ્યવસ્થિત એ લોકોના વાળ ઓળવામાં આવે, અ વ્યવસ્થિત ચોખ્ખા કપડાં પેરવવામાં આવે તો એ બધી સારી ટેવો છે. એ લોકો સ્કૂલેથી આવે એટલે એ લોકોએ અ નાઈ ધોઈને ફરીથી અ બીજા કપડાં પેરી લેવા